હલ્લો.
હેલો.
હલો, અ આવે છે અવાજ?
હલો. હા આવે છે ને.
હા આવે હા હા કેમ છું મજામાં તબિયત પાણી બધું બરાબ
હા હા, એકદમ બરાબર તમે કેમ છો?
બસ એકદમ કમ્પ્લીટ.
સરસ.
તો તે બેઠાં-બેઠાં કે જો આમ આરામ છોડ્યા વગર આપણને શું સફળ તા મળી શકે? તો મન તો લાવ તમારી જોડે ચર્ચા કરો થોડી.
હા આ તો તમે સારો વિષય શોધીને લાવ્યા ચર્ચા માટે.
હા. તમને શું લાગે આરામ છોડ્યા વગર સફળતા મે મેળવવી શક્ય છે.
ના આપડે.
આરામ અને સફળતા બંને આમ એક સાથે મેળવવા દરેક વ્યક્તિ ઈચ્છ, તું હોય છે પરંતુ, જીવનનો નિયમ એ છે કે મહેનત વગર સફળતા મળતી નથી. આરામ શરીરને ગમે છે. પરંતુ,
પડકારો વ્યક્તિને આમ મહાન બનાવતી હોય છે જો સપનાઓ મોટા હોય. તો આરામનો ત્યાગ કરવો જ પડે. કારણ કે આરામ અને અસાધારણ સફળતા ઘણી વખત એક જ રસ્ તા સાથે ચાલતા નથી.
ઈ હા. ભાઈ તો તમે સાચું કીધું કે દરેક વ્યક્તિ સફળ બ બનવા માંગે છે. પરંતુ, સફળતા માટે મહેનત શિસ્ત અને ત્યાગ ખૂબ જરૂરી છે. એટલે ઘણી વાર મને આમ પ્રશ્ન પ્રશ્નો થતો હોય છે કે આરામદાયક જીવન જીવતા જીવતા પણ સફળતા મેળવી શકાય. પણ, હકીકતમાં તો એવું શક્ય નથી. કારણ કે કોઈપણ આપણે સફળ કોઈપણ ક્ષેત્રમાં આપણે સફળતા મેળવવી હોય. તો આપણે આપણા આરામ અને કમ્ફર્ટ ઝોનમાંથી બહારતો આવવું જ પડે છે. કારણ કે, મોટી સફળતા મેળ મેળવવા માટે ઘણી વખત પોતાના આરામમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. કારણ કે સફ ફળતા અને આરામ ઘણી વખત એક સાથે ચાલતા નથી. જો જીવનમાં કંઈક મોટું મેળવવુ હોય તો થોડો આરામ તો છોડવો જ પડે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આજના સમયમાં કેવુ દરેક વ્યક્તિ આમ સફળ બનવા માંગે છે. દરેકને સારી નોકરી, સારું ઘર, પૈસા, તા માન સન્માન જોઈતું હોય છે. પણ એમની માટે એની માટે કેવું કે તમારે આરામ છોડવો પડે અને મહેનત. કરવી પડે તો જ તમે એવ અ વસ્તુ પ્રાપ્ત કરવામાં સફળ બની શકો. અવે આરામ કહે તો ક આરામ એટલે શરીર અને મનને આરામ આપવો. આરામ જરૂરી છે કારણ કે તે આપણને નવી ઉર્જા આપે છે પરંતુ જ્યારે આરામ આળસમાં બદલાઈ જાય, કામ ટાળવાની ટેવ બની જાય અથવા પડકારોથી બચવાનું કારણ બની જાય. ત્યારે તે વિકાસમાં આપડા માટે અવરોધ બનતું હોય છે.
હા એ તો તમે સાચું કીધું, એટલે આરામ એટલે કે સ્થિતિ કે જેમાં આપડે કોઈ પડકાર કે મુશ્કિલનો સામનો કરવા માગતા નથી. જેમકે, વધુ ઉંઘવું કામને વારી ઘડીયે ટાળવું નવી વસ્તુઓ શીખવાથી ડરવું, અને મહેનત ટાળી ન શ રો રસ્તો પસંદ કરવો. ઘણા લોકો એવા હોય છે કે જે સતત કામને ટાળતા રહેતા હોય છે. અને, ઘણા લોકો નવી વસ્તુ શીખવાથી ઘણું ડરતા હોય છે. એટલે એ લોકો પોતાના કદી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા જ નથી માગતા અને મહેનત અ કરવાનું પસંદ ન નથી કરતા. એમને હંમેશા એવું હોય છે કે મને સીધો સરળ રસ્તો મળી જાય કે જેનાથી મારું કામ પૂરું થઈ જાય. તો એવા લ લોકોને સફળતા અ એટલી જલ્દી અને આસાનીથી મળતી નથી.
હા એ તો તમે સાચીવી કીધી વાત. દરેક વ્યક્તિને પોતાના જે અનુ કૂળ પરિસ્થિતિ ગમતી જ હોય છે. પરંતુ આપણે કઈક નવું શીખ વું હોય, નવી જવાબદારી લેવી હોય અને નવા પડકારો સ્વીકારવા હોય, એની માટે આપ જે કમ્ફર્ટ જોન છે એમાંથી આપણને બહાર આવવું પડતું હોય છે. જે વ્યક્તિ આમ જોખ ખમ લેવાની અને નવી શરૂઆત કરવાની હિંમત રાખે તે જ આગળ વધી શકે છે.
હા એ તો તમે ખૂબ જ સાચું વાત કરી.
હ
અને સફળતા માટે આરામ છોડવો જ પ પડે છે, કારણ કે મહેનત વગર તો સફળતા મળતી જ નથી. દરેક વ્યક્તિએ લાંબા સમય સુધી મહેનત કરવી પડે છે ત્યારે જઈને કોઈ પણ વ્યક્તિ સફળ થતો હોય છે. અને જો આપણે સ આપણી આળસ છોડશું આપણે આપડો આરામ છોડશું તો આપણે નવી વસ્તુઓ તો જ આપણને શીખવા મળે છે. કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળ કળવાથી જ નવા અનુભવો મળતા હોય છે. અને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. પડકારોનો સામનો કરવાથી હિંમત ત અને આપણો આત્મવિશ્વાસ વધે છે. આપણા સમયનો સારો ઉપયોગ થાય છે. આરામ ઓછો અને મહેનત વધુ કરવાથી લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત થાય છે. એનો મતલબ એવું નથી કે તમારે તમારો આરામ છોડી દેવો જોઈએ. તમારા શરીર માટે ને તમારા મ મગજ માટે આરામ એટલો જ જરૂરી છે. પરંતુ તમે વધુ આરામ કરો, અને કામ ખૂબ જ ઓછું કરો તો એ ખોટી વસ્તુ છે. આરામ પણ તમે એટલો જ કરો જેટલી આપણા આ મ મગજને આરામની જરૂર છે એટલે મગ આ મગજને આરામ પણ આપો અને એટલું જ કામ પણ કરો, જે તમારે પ્રગતિ માટે જરૂરી છે. તો એ ખૂબ જ જરૂરી છે કે તમે એ બંને વચ્ચે સંતુલન જાળવો. આરામ અને તમારા કામ વચ્ચે.
હા એ તો તમે ખૂબ સરસ વાત કરી. અને દરેક મોટી સફળતા પાછળ વર્ષોની મહેનત છુપાયેલી હોય છે‌. ખેડૂત પાક માટે મહેનત કરે છે. વિદ્યાર્થી પરીક્ષા માટે અભ્યાસ કરે છે. ખેલાડી રોજ કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હોય છે. વૈજ્ઞાનિક છે એ વર્ષો સુધી સંશોધન કરતા હોય છે. પણ કોઈ પણ ક્ષેત્રમાં મહેનતનો વિકલ્પ નથી. આરામથી, આરામથી પણ આરામની પણ આપણે જરૂર છે. એવું પણ નથી કે સફળતા માટે ટે આરામ સંપૂર્ણપણે છોડવો જોઈએ. પૂરતી ઊંઘ યોગ્ય આરામ અને માનસિક શાંતિ જરૂરી છે. ફરક એટલો છે કે આરામ ઉર્જા મેળવવા માટે હોવો જોઈએ. લક્ષ્યથી ભાગવા માટે નઈ.
હા એ તો તમે ખૂબ સાચું કીધું, ને ઘણા લોકો જયારે અ, કોઈક પણ તમે કીધું કે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ખાસ કરીને જ્યારે તૈયારી કરતા હોય છે, તો ત્યારે અહ એ પૂરેપૂરી રીતે મનોરંજન માંથી, અહ મનોરંજનને છોડી દે અ.. છતાં એવું પણ ન કરવું જોઈએ. તમે કીધું એમ કે પૂરતી ઊંઘ આરામ અને મનોરંજન પણ જેટલું જરૂરી છે. એટલું કરી લેવું જોઈએ, એનો મતલબ એવો પણ નથી કે તમે તમારું પૂરેપૂરું મનોરંજન છોડી દો અને બસ તમે અ વાંચ-વાંચ કરો આખો દિવસ, એવું પણ જરૂરી નથી અને તેથી આપ સૌથી મોટી વાત તો એ છે કે, તમારે આળસ અને આરામ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ.
હા, એ તો તમે સાચું કીધું અને સફળ લોકો આખો દિવસ કામ જ કરતા નથી, તેઓ મહેનત કરતા હોય, યોગ્ય સમયે આરામ કરતા હોય, સમયનું આયોજન કરતા હોય, કામ અને આરામ વચ્ચે છે એ સંતુલન જાળવતા હોય છે. અને ઘણી વાર લોકો આળસને આરામનું નામ આપી દેતા હોય છે કે, આરામ શરીરને પણ આરામ શરીરને તાજગી આપે છે અને આળસ છે અ આળસ છે એ તક ગુમાવે છે. તેથી બંને વચ્ચે આપણે તફાવત સમજવું જરૂરી છે.
હા, એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને વિદ્યાર્થીઓ માટે તો હું એવું જ કહીશ કે પરીક્ષા દરમિયાન મોબાઈલ અને સોશિયલ મીડિયા પર ઓછો સમય આપવો જોઈએ. નિયમિત અભ્યાસ કરવો જોઈએ, જેથી છેલ્લી ઘડીઓ બધું એક સાથે ભેગું ન થાય. સમયનું પણ આયોજન કરવું જોઈએ, જેથી સમયસર તમે તમારું જે વાંચવાનો જેટલો પણ સિલેબસ છે. જેટલો પણ તમારો અભ્યાસક્રમ છે, એ તમે પતાઈ શકો. સફળતા માટે થોડો ત્યાગ કરવો જરૂરી તો છે. તમે સફળતા માટે કંઈ પણ ત્યાગ પણ ના કરવા માંગો તો પછી સફળતા મળતી નથી તમને અને અ, મારા મતે તો સફળતા માટે આરામનો સંપૂર્ણ ત્યાગ કરવાની પણ જરૂર નથી. પરંતુ આળસ છોડવી ખૂબ જરૂરી છે, યોગ્ય સમયે મહેનત અને યોગ્ય સમયે આરામ, આ બંનેનું સંતુલન જ સાચી સફળતાની ચાવી છે.
હા, એ તો તમે ખુબ સરસ વાત કરી. અને વિદ્યાર્થી જો આખો દિવસ આ મોબાઈલ, ટીવી અથવા સોશિયલ મીડિયા પર સમય પસાર કરે અને કહે કે હું પછી ભણીશ તો સફળતા મળવી મુશ્કેલ બની જતી હોય છે, પરંતુ જો વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે, સમયસર આ સમયસર આરામ કરે. અને શિસ્ત જાળવે તો સફળતા મળવાની પણ શક્યતા વધી જતી હોય છે.
સાચી વાત છે અને જો તમે એક તમારી એક દિનચર્યા બનાવો, એક ટાઈમટેબલ બનાવો અને એના પ્રમાણે દિવસ અ માં તમે કામ કરો. તો ઘણી વાર એક સાથે કામ ભેગું પણ નથી થતું અને તમારું કામ પૂરું પણ થઈ જાય છે. તમને એ કામ બોજ પણ નથી લાગતું, તમે તમારા અ સમય, અ પત્રક જે તમે બનાવો છો, એની અંદર થોડો અ, સંતુલન રાખો તમારા કામ માટેનો સમય અને આરામ માટેનો સમય તેથી તમે દિવસના અંતે થાકી ન જાઓ.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આરામ જીવન માટે જરૂરી છે પરંતુ આળસ નય. સફળતા તેઓને મળે છે જે સપનાઓ મો માટે મહેનત કરતા હોય છે. પડકારો છે એમનો સામનો કરતા હોય છે અને જે સમય છે. એનું મૂલ્ય પણ સમજતા હોય છે. એટલે આપડે આરામ અને મહેનત વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ. અને જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરવો જોઈએ. સપનાઓ જોવાથી સફળતા મળતી નથી. પણ સપનાઓ માટે જાગવાથી સફળ તા મળતી હોય છે. આરામ છે, એ શરીર માટે જરૂરી છે. પરંતુ મહેનત છે ઈ જીવનને સફળ બનાવવા માટે જરૂરી છે.
હા એ તો તમે સાચું કીધું કે, સફળતા મેળવવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જરૂરી છે અને મહેનત શિસ્ત અને સ, સતત પ્રયત્ન વગર, મોટી સફળતાઓ મળવી મુશ્કેલ છે. પરંતુ સફળતા માટે શરીર અને, મનને સ્વસ્થ રાખવા પણ અ રાખવા, પૂરતો આરામ પણ એટલો જ જરૂરી છે. એટલે કમ્ફર્ટ ઝોન સુંદર હોય છે. પરંતુ ત્યાં વિકાસ નથી થતો. એટલે આજે કરેલી મહેનત તમને આવતીકાલની આવતીકાલ, ની સફળતા બત બનાવે છે, અને સફળતા તે જ લોકો, લોકોને મળે છે જે મુશ્કેલ રસ્તો પસંદ કરવાની હિંમત રાખે છે.
હા આત તો તમે ખુબ સરસ વાત કરી. તમે જે કીધું એને હું મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ. હાત સારું ચલો પછી વાત કરીએ આપડે.
હા હા સારું ચલો.